બસ અમે પણ મજામાં સે છીએ તો તમારે અત્યારે કેવું છે તબિયત પાણી સારા છે.
હા તબિયત પાણી સારા છે
હા તો શું છે કે અત્યારે અમારે તો તબિયત પાણીમાં થોડું અટકણ આવ્યું છે મતલબ કે શું છે અમારા ગામમાં જે બેંકની વ્યવસ્થા વીમો પોલિસી ને આવું બધું જે છે તે અત્યારે ફ્રોડ કરેલું ચાલી રહ્યું છે મતલબ કે અમારા ગામ વાળા જે છે એની સાથે છેતરપિંડી થઈ રહી છે તો શું તમારા ગામમાં કદી આવું કારણ બન્યું છે
હા મારા ગામમાં આવું બન્યું છે તમે જણાવ્યું એ પ્રમાણે મારા ગામની અંદર આવું બધું બણી ચુક્યું છે તો તમે એના માટે કઈ વિીમાનું વિીમાનું વિચાર્યું છે
હા અમે વિચાર્યું છે કે મેં જે છે તે મારા પરિવાર માટે આખા પરિવાર માટે જે છે તે વીમો લઈ લોઉ મતલબ કે શું છે કે જ્યારે બી કોઈ હોસ્પિટલનો અથવા દવાખાનાનો ખર્ચો આવે તો એ જે હું મારા વીમા પર પૂછી શકું કે શું છે કે એ સિવાયનો કાર નો વીમો છે બાઈક નો વીમો છે ઘર નો વીમો છે આ બધા વીમા જે છે તે આપડ લઈ રાખીએ તો આપડા ભવિષ્યમાં કામ લાગે અને એટલી બધી પોલિસી પણ છે જે પોલિસી આપણે લઈ રાખીએ તો આપણા જીવનમાં આગળ કામ લાગે ને અત્યારે શું છે કે વીમો અને પોલિસી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે પરંતુ અમારા ગામમાં જે છે તે લોકો બેંકમાં આવી આવીને છેતરપિંડી કરી રહ્યા છે મતલબ કે અમાને જે વીમો મળવો જોઈએ તે મળતો નથી અને જે લોકોને નથી મળતો એ લોકો તો સાવ ગરીબ થઈ ગયેલા છે એના કારણે જે છે તે અમે અમારા સરપંચ જેને એક વાર વાત કરી હતી કે ભાઈ અમે હોસ્પિટલમાં વીમો લેવા માટે જઈએ છીએ તો અમને આ કશું મળતું નથી તેનું કારણ તમે અમને જણાવો તો એમને એવું કીધું હતું કે તમારું વા પણ આવશે પણ થોડી વાર લાગશે તો એ સમયે અમે બધા ટાળીને અમે વાત જોઈ હતી તો તે છતાં પણ હજુ નિવારણ આવ્યું નથી એટલા માટે બ ફાય કરવા બે વિમાન પોલિસી ના કારણે અત્યારે લોકો જે છે તે ખૂબ અટકણમાં આવી ગયા છે કે અમારી બાજુ જે છે તે લોકો એનો ઉપયોગ કરી શકતા નથી અને તેઓ અમાને ફાયદો પણ નથી કરી આપતા બીજા લોકો જે છે જેને નથી કરાવવા જેવું જે લોકો અમીર પલ્ટી છે તે લોકોને એ લોકો કર્યા લે છે એનું કારણ શું ગયા અમે ગરીબો જે છે તે વધારે ગરીબ થઈ જઈે છે અને તેઓ લોકો પાસે પૈસા છે તે છતાં તે લોકો વીમો અને પોલિસી નો ઉપયોગ કરે અને અમારા જેવા ગરીબ કોઈ ઉપયોગ કરી શકતું નથી એટલા માટે અમે જે છે તેનો ઉપયોગ નથી કરી શકતા શું તમારી જોડે કોઈ આવું કારણ બન્યું છે
હા તમે જણાવ એ બધું મારી સાથે બની ચુ પેલા તો હું તમને જણાવું કે જય્યારે પણ આવું થાય ત્યારે તો પેલા વીમા માટે આપણે પોલીસ કેસ કરી દેવ જોઈએ તેથી જો તમને કોઈ વીમા વાળો છેતરપિંડી કરતો હોય તો તમારે વીમો મળી શકે કારણ કે આ જમાનાની અંદર જે અત્યારને બધા ચોરી કરતા થઈ ગયા છે અને વીમો છે પછી બેંક લોન છે તેમાં તેમને એમ કે કે તમારો વીમો બાકી છે પ્રીમિયમ બાકી છે અને પછી એવું કે એવું કહીને તમારી પાસે પૈસા લઈ અને તેને પોતે લઈ જાય છે તેથી હું તોને જણાવું એ પ્રમાણે વીમો લેવો હોય તો પે તમારે જે દેશની આપડી એલ આઈસી તીર છે તેની અંદર લેવું જોઈએ કારણ કે તે થડા માટે બેસ્ટ છે કારણ કે આ જે એલઆઈસી કંપની છે એ આપણા ઈન્ડિયાની છે તેથી આપણે કોઈ વીમો કઢાય હોય અને કશું આપણે દાખલા તરીકે રોડ પર જતા હોય બાઈક લઈ અને આજુબાજુની અંદર અ જે વાહનો જતા હોય તેની અંદરથી આગળ થી ગાડી આવતી હોય અને એકદમ ખબર કે તમને ક કૂતરા શકે છે કો બિલાડી તે આવે તમારે એક્સિડન્ટ થઈ ગયું અને તમને માથાની અંદર વાગ્યું અને તેથી લોહી બોહી નીકળી યુવાને લોહી ચઢાવવાનું થયું તારે એક આપડને વીમો લીધેલું હોય તો તે વીમાના પૈસા એ લોહી પણ સરળતાથી મળી શકે એમ પરંતુ અમુક વખત તે એવું પણ બની શકે તમારી જોડે જે બન્યું છે. કે તમને વીમો લીધેલો છે પ્રીમિયમ બધું ભરેલું છે બધું અને તમને પૈસા તો પણ છતાં આલતા નહી એ ના બને તેથી આપણે વીમા એસી દેશની અંદર જે બધા લોકો લેતા હોય કે વીમો એલઆઈસી તેની અંદર જ લેવો જોઈએ તેથી તમને જયારે એકસ પીરયન થાય ત્યારે એલઆઈસીની અંદર વીમો લીધેલો હોય તો સરળતાથી મળી શકે છે દાખલા તરીકે પેલો તો જીવન વીમો પછી પાક વીમો વગેરે જેવા વીમો હોઈ શકે છે તો તમારે વીમો લેવો હોય તે એલઆઈસી કંપની છે તે બેટ્સ છે તમે બીજું કશું જણાવશો મને
હા તે આ બધું હવે સાચી વાત છે અમારા ગામ મા જે છે તે આવો પ્રોબ્લેમ તો રહેલો જ છે પરંતુ એ એ સિવાયને મારી પાસે અમારા ગામમાં જે છે તે બધા બવ પ્રોબ્લેમ છે. જેવા કે પાણીનો પ્રોબ્લમ છે પહી ગટર વ્યવસ્થાનો પ્રોબ્લેમ છે. પછી રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે એ સિવાયના પણ બધા બ પ્રોબ્લેમ છે શું તમારા ગામમાં પણ છે આવા પ્રોબ્લેમ તો મને જણાવશો.
હા તમે જણાવીએ પ્રમાણે મારા ગામની અંદર તો જે સરપંચ છે ને તે સરપંચ બધા પૈસા છે પછી ખાઈ જાય છે તેથી અમારા ગામની અંદર પણ આવા બધા સમસ્યા સર્જાઈ શકે છે તો હું હુ તમને એક પ્રશ્ન પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જયારે વીમો ખરીદયો ત્યારે કઈ કંપની માંથી લીધેલો તે મને એ કંપનીનું ખાલી નામ જણાવશો.
હા મેં જયારે મારા પરિવાર માટે બધ આખા પરિવારના સદસ્ય માટે જયારે વીમો લીધો ત્યારે મેં એલઆઈસી જે છે એલઆઈસી કંપની એનામાંથી મેં વીમો લીધો હતો મતલબ કે આપડો જે છે કે આખા પરિવાર નો જયારે કોઈ પણ સંકટ આવે મતલબ દવાખાના ન ખર્ચો કે કોઈ ગાડીનો ખર્ચો એવો કોઈ પણ ખર્ચો આવે તો મેં જે છે એ બધા પર મે વીમો લીધેલો હતો કારણ કે શું છે કે કારણ કે બધું જે છે ધારોકે ગાડીનો વીમો હોય તો આપણેે સાદું રહી શકીએ પછી દવાખાનાના ખર્ચામાં પણ આપણે જે છે તે સારી રીતના આપડા પોતાના પૈસા ના ખર્ચવા કરતા વીમા પર જે તે ટકી રહે છે એટલા માટે આપણા જીવનમાં જે છે તે વીમો અને પોલિસી બંને વસ્તુ લેવી જરૂરી છે કે ભવિષ્યમાં જે છે તે તમારે કામ લાગી શકે છે ને અત્યારે શું છે કે લોકો બહ પૈસા વાળા હોવાના કારણે લોકો જે છે તે આ કરાવતા નથી અને શું છે કે કોક લોકો એવા હોય છે કે જેઓ પૈસા વાળા હોવા છતાં પણ કરાવે છે અને એના પછી જે ગરીબ લોકો જે છે તે મધ્યમ પ્રકારના લોકો જે છે તે લોકો કરે અ આનો જે અપ્લાય કરે છે પરંતુ તે લોકોનો વીમો જે છે તે સાચો પડતો નથી તેના કારણે લોકો જે છે તે પોતે ગરીબ ના ગરીબ જ રહે છે અને જે અમીર લોકો જે છે તે લોકો અમીર હોવા છતાં પણ તેઓ વીમાનો ઉપયોગ કરે છે એટલા માટે ગરીબોને આનો સફળતાપૂર્વક લાભ મળતો નથી એ માટે મારે એકવાર મારા સરપંચ શ્રીને વાત કરી હતી પરંતુ તેનો કઈ રિપ્લાય હજુ આવ્યો નથી એટલા માટે અમે ગામ વાળા ફરી વિચાર કરીએ છીએ કે અમે જે છે તે ફરી સરપંચ શ્રીને વાત કરીએ કે ભાઈ જે લોકો અમીર છે જે લોકોએ કમ વીમો મળે છે અને અમે જે લોકો મધ્યમ વર્ગના ગરીબ ઘરના જે વ્યક્તિઓ છે તે લોકોને વીમો કમ નથી મળતો તે કારણ પર અમારે જે છે તે અમારા સરપંચ શ્રીને વાત કરીવી છે શું તમારો સરપંચ પણ એવો છે.
કે તેનો વ્યવહાર કેવો છે. સરપંચ કેવો છે અને વ્યવહાર કેવો છે તે જોઈ લેવું તો તમને જણાવું તો જ જયારે તમે આજે જે તમે અંદર ઉભો રાખો ત્યારે જોઈ લેવો તેથી તમારા ગામ
હા તો બીજું તમે આમ મને આમા મળે જણાવ્યું એ પ્રમાણે મને જોઈને એવું લાગે છે કે તમે જે છે તે સારા વર્ગના લાગો છો અને તમારો જે છે એકદમ સ્ટેટસ લેવલ પર સારું છે પણ મને એવું લાગે છે કે હવે સરકારને જે છે તે ગરીબો માટે કોઈ પ્રકારની યોજના બહાર પાડવી જોઈએ કે શું છે કે ગરીબ લોકો જે છે તે સારી રીતે એ યોજનાનો પણ ઉપયોગ કરી શકે પરંતુ સરકાર સમજતી નથી અને તે જે યોજના બહાર પાડે છે તે યોજનાનો ઉપયોગ જે છે જે અ અમીર લોકો જે છે તે તેનો ઉપયોગ કરે છે પણ તેમને ખબર નથી પડતી કે જે લોકો ગરીબ છે એ લોકોને એ લોકો પાછળ વિચારતા નથી. અને તેના કારણે જે છે તે લોકો ગરીબ ના ગરીબ જ રહે છે. અને મેં તો સરકારશ્રીને હવે એ વાત કેહેવા માંગુ છું કે લોકો જે છે તે ગરીબ પહેલા જોવ કે આ વ્યક્તિ ગરીબ છે તે એ જ લોક લોકોને જે છે આનો ઉપયોગ કરવો જોઈએ. બાકી જે મોટા લોકો હોય છે તે તો આનો ઉપયોગ કરે જ છે પરંતુ મેં તો એવું કેવા માંગુ છું કે ગરીબ વર્ગના લોકો પણ આનો ઉપયોગ કરવા જોઈએ તો સારું તો મારે અત્યારે શું છે કે કામ છે તો હું જાઉં છું એટલા માટે આપણે પછી વાત કરીશું.